હેલો. હલો.
હેલો બેન અવાજ આ આવી ર છે. હલો. હલો હલો બેન. તમારી અવાજ નથી આવે છે.
હલો‌. અરે બેન થોડા જરુ બોલોું છે. હલો. હલો બેન.
હ
હા બેન અભ આવવા જાય છે હેલો. હા આવી છે આવી. તને મારી અવાજ આવે છે.
હા બરાબર આવે છે.
ઠીક છે પહેલી કટા નેટવર્કમાં કોને છે.
નહી નેટવર્ક બરાબર હોવું પણ કઈ કરતો હા બાકી કેમ છો તમે.
સારું છે તમે કેમ છે.
એ પણ સારું.
હમ.
હા કે સુરતીમાં ફારમ પે ઘુમાને ગયા ત જે. ઘુમાને ગયા ને જો. અમે આયા ઘરે આ કઈ નાસ્તા પાણી કીધા મારે તો વરતતું ને તો મમ્મી રોટી વોટી રોટ ટલો ખાયુ ને જમવાનું ખાયુ ને મેં પછ બેટાને આબે મે ક્યું બહેનનું વાત કર્યું થોડી દેર દેકાણે
સારો હમ બાકી શું થયું તને
હા મેં તો ફરાલી ચેવડો થયો અને
ફરાલી ચેવડો ને અ છાછ અ દહી કી લચ્છી બણાઈ ને
હમ હમ હમ
હ તો લચ્છીને એક બાર હોય યો
હમ બાકી કઈ નથી એ
હમ
ોપિંગ કરવાઈું
હમ
એમણાં કઈ મને કઈ સમ્યું નથી આજકાલ તો દેખો ઓનલાઈન શોપિંગ પણ વધારે હોય ગઈ છે આજકાલ માર્કેટમાં પણ અત્રિ બેવડમ ભાડા હો ગયો ન કે નાથ દટી લાગે જાય છે
સાચી વાત બેન
પણ આપણા જીવ આપ
પાછી અવાજ ધીમી આવે છે બેન
અ
હમ જોર બોલો
હા જોર બોલું હું
હા હા અબ આવેરી હા હા આ આઇરી છે
હમ બાકી
બાકી તો કશું નથી હમ બેટા હા ને વાત કરી દ્યા હૈ સબ બેટેને
હમ આજકાલ તો દેખો ઓનલાઈન શોપિંગમાં પણ વધારી હો ગયો છે ના કેટલા સુંદર સુંદર સાડી ડ્રેસ ચન્યાં ચોલી વગેરા અ સૂટ વગે રા કેટલો આપ્યો ન
હા સાચી બેન ઘણું થઈ ગયું ને ઓનલાઈન તો બસ ઓનલામ જ આપે હ મનક મનક લોગ ભી જાયૈ ને દુકનો પે જવા વાતે માથું સડે તો ઓનલાઈન આપી જાવે
હમ સાચું કે તમે હમ પણ દેખો ઓનલાઈનમાં એ દેખો આપને દેખવા ન મળે કલર વગેરા ક્વોલિટી વગેરા હે કે ની
સાચી વાત હે
હમ કેટલા સુંદર સુંદર ડિઝાઇન આપે એવું કેટલા સુંદર સુંદર અ કલર કોમ્બિનેશન વગેરા કાપડું આ એ દેખો ક ક પ્રાઇસ પણ કમી આપી જાય
બે નાવે તો દુકાન પે જવેરી ની તો શોપિંગ કરવારી તો જરૂરત કો ની સબ ઓનલાઈન હોય ને ઓનલાઈન મે સબ આપી જાય જો સ જસી ચીજ આપ દેખા જસી ચાઇજી કે એ ચીજ મા સૈજે આવે છે તો વાહ ચીજ આપણને ઓનલાઈન મળી જાય છે હ ને આછી ભી મળે છે સુંદર ભી મલે સરસ ભી મલે ઔર કમ પ્રાઇઝ મે ભી મલે
હા સચ રહ હતા ને દેખો આજકાલ તો આપણે બાલ્કનો વાસતે બી પણ અ સુંદર સુંદર દેખો પન્ટ શર્ટ ટી શર્ટ વગે જેકેટ વગે એને પાસે ટોપ બધા આપી રહયા આપણે એકમ સુંદર સુંદર આપે
સાચી વાત
ને આજકાલ તો આજકાલ તો છોકરી ના વાસ્તે પણ કેટલા સુંદર સુંદર કે કે કપડા આપી દેે હ મારે તો છોકરી નથી પણ છોકરીને વાસ્તે તો કાલજો ભળેના કે હા છોકરી કેટલા સુંદર સુંદર બૂટ વગેરા રે છે કેપ વગેરા છોટા હમણાં રીપિંગ વગેરે આપી જાયને બ બટરફ્લાય ક્લીપ વગેરા હે કે ન રબ્બર વગેરા
સરસ ચીજો આવે છોકરા તો કઈ કો ન પેન્ટ શર્ટ પહેનાવોને બસ ઠીક મારે બી છોકરી નથી ને મારે બી છોકરી નથી તી એ હા અમારે છોકરુ છે ને તો છોકરીનો ઘણુ શોખ છેને ઘણી સરસ લાગે છોકરીઓ
હા સ સચી કઇ તા હા પણેન ઓનલાઈન આપના તો ફાયદો સે ને ઘરે બસ બેઠા બેઠા આપને સ વસ્તુ આપી જાયે ઓર્ડર કીધો ઓનલાઈન પે સર્ચ કીધો કે આપડા જાય કેમ કલર હૈ કઈ હૈ કઠ કઈ ઓનલાઈન પ પ્રઇઝ વગેરે હ તો આપને જો સુુંદર લાગે જો ક્લિક કરો ને ઘરે બેઠા બેઠા આપી જાય
હા સાચી વાત બેન ઓનલાઈન તો ઘણો ફાયદો કરે બટે ટાઈમ વેસ્ટ ની વે હો ને કટ જાણું ની પડે અને ઘરથી બહાર ની નીકળવુ પડેને
કોઈશ ન કરનુ ઓનલાઈન બસ મોબાઈલ મે ઓનલાઈન ઓર્ડર કરો પાર્સલ વાલો ઘરે દે જાય પો
હ હમ સચચી કે ને દેખો આપણે પણ ઓનલાઈન માં તો દેકો માર્કેટમાં તો દેકો આપણને અટી વટી ભાટાકના પડે ને આટી વટી ટેમ્પો રિક્ષા ના ભાડો ને ટ્રેન ન ભાડો લાગી જાયના તો મા તો ખરીય અને વટામાં કઈ દ દુકાનદાર ફિક્સ રેટ વ તો પ્રઇસ પણ કમી નથી કરે હા
અને ઓનલાઈન મે ભી પ્રાઈસ ઠીક રહે લકી ન ઓનલાઈન મે રેટ કમ એસ વે પેલું કમ લગાવે હમ
હ તમે કઈ શું પહેનો સાડી પહેનો કે સલવાર શૂટ પહેનો તમે
મે તો સલવાર સૂટ હી પહેનુ ને સૂટ હી પહેનુ ને.
સાડી પે સાડી તો ની પહેનુ પ કની કેદી સાડી પહેન લાન. વેસે આપડને ગુજરાતીઓને તો સા સાડી ને સલવાર-સૂટ ને સતત
હા, હા એ સુંદર લાગે આપણે. સરસ લાગે કમ્ફર્ટેબલ પણ બઉ સુર સૂટ મેં તો અન સરસ પણ લાગે છે. અને એટા માટે કોઈ કઈ પ્રોગ્રામ થઈ ગયો શે. કઈ લગ્ન થઈ ગયું શે. તો વટે માટે સાડી આપું જાયને તોવા કઈની નથી થોડી દેર વાજ સાડી આપું.
સચી વાતને.
હમ, મુ પણ જાસ્ત સૂર વગેરા ટ્રેકર વગેરા એ આ પેનું. અને ઘરે માટે તો મારે સાસરાને એવા તે સૂટ પેનું જોવા મારે કહીએ તો સૂટ આપીશે.
ના જી અટે પીર મે રઉગી તો ભી સલવાર સૂટ મેઈ ચ કમ્ફર્ટેબલ ફીલ કરું અને અટે તો આશ્રમ તો સૂટ જ પહેનના પડે.
હા, હો તો આપને દિખો રીતિ-રિવાજ હોય છે. થાય જ થાય કે નઈ. હમ હા. પણ મુ પણ આપે ઓર્ડર કરી દીધી. હા, ચાર સાડીયા ઓર્ડરતી કીતી. ને દો સૂટ ઓર્ડરતા કીધા પૂર્ણિમાને માપે તહેવાર આપી જાય ને. જેસે કાલ તો વટ પૂર્ણિમા હો તી ને. પસ રક્ષાબંધન વગેરા આઈ ને હે કે નઈ. તો ગણપતિ સિજન વગેરા હે.
હન, અભી તો ત્યોહારોની ધનમાર આયેગી.
હન, આજકાલ તો સીઝન ઘણ જાસ્તે આપી ગયું ક.
હમ ને બજાર પાછે એ અ શાર્દીયારા સીઝન આય છેન. લગ લગ્નારા સિઝન આવા વાળાને.
હમ.
હમ.
હ, પણ મટે તો સારું.
હમ, શાદીઓ મે તો સબ ગમે.
હન, એટલે જ કમ પડે છે. ફેશન આજલ તો કમ પડી જાય. કઈ ના કઈ નયા-નયા જાતિ રહે
સાચી વાત
હમ, ઠીક હે બેન તમે તો મજામાં?
હા, મજામાં છે. મજામાં હું છે ન. તમારે એટલે ઘરમાં કો ચાલે છે.
હા, બસ મારા બી પણ મજામાં છે. હમ. ઠીક હે બેન. ચલ, હન. વેરે વેરે આતી જ્યુન ત્યારે ફોન કર.
હા, સાચી વાત છે. બેન થારથી વાત કરીને ઘણુ લાગુઓને. અગણુ આપ્યુને. ઠીક હે.
ઠીક હે. જય શ્રી કૃષ્ણ. હમ.